હ કેમ છો?
બસ મજા તમે કેમ છો?
બરોબર શું હાલે વરસાદ પાણી છે કે નથી?
વરસાદ જોરદાર વરસાદ છે.
ઓ બોવ છે વરસાદ?
ફૂલ વરસાદ છે.
હા તો લાઈટ ત્યાં ચાલુ જ છે અહિયાં કને પણ વરસાદ
હમ્મ અહિયાં ફૂલ વરસાદ છે. શું કરો છો થઈ ગઈ રસોઈ પણ રસોઈ પાણી ચાલુ છે જો તમારી?
અમારી રસવાની થઈ ગયા બધા જો અમારી રસોઈ થઈ ગઈ છે આજે.
હમણાં જ્યાં આજે અમે બનાવ્યું. છે ઓ શું કેવાય રગડા પેટિસ બનાવી હા તમને બહુ ભાવે. હા હા મારો પોતરો નહી ખાય એના માટે દાળ ભાત બનાવી છે.
ઈ અલગ અલગ બનાવાનો કંટાળો છે.
હા નાન છોકરા નખાય ને એ તો ખાતો જ નથી કાઈ પછી. ઢોકરા ખાયલે આલુ પરોઠા ખાાય.
તે બનાવો છો?
રગડા પેટીશ તો શું વટાણાને રાતના ભીજાવી રાખીએ. સવા રાતના બનાવો હોય તો સવારે ભીજાવીએ. પછી એને કૂકર મા બાફી લેવાનું પછી હું તો હવે શું કરું રગડા ચાટ બનાવે છે ને એવી રીતે બનાવે લઉ. રગડા ના વટાણા મા કાંદા ટમાટા બટાટા એ બધા હરી દર નમક નાખીને બાફી લેવાનું ઉપર થી છે તે પછી પછી લસણ વારૂ વઘારી દેવાનું બનાવવાની બાજુ માં ને બે બે ત્રણ ચટણી બનાવાની. માથે ઓલો નાખવાનું કો થમરી ચે કાંદા ટમાટા ઈ મસ્ત લાગે. તમે શું બનાવ્યું છે? અરે વાહ વડા તો બહ મસ્ત લાગે છે પાચો વરસાદ સીઝન છે.
વડા ને ભજીયા.
હમ ભજીયા સેના બનાવસો?
બટ ભાત ના ભજીયા.
હા ભાત ના ભજીયા પણ સરસ લાગ્યા.
હા એકદમ લસણ ને એમાં આદુ આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવું પછી એને સાંતળી લવું બધા મસાલા ને પછી એમાં બટેટામાં નાખુ.
હા બરોબર છે.
તરીને નાખવાનું તો બહુ મસ્ત બને.
હા અમે વઘાર કરીને નાખીએને બહ સારું થાય.
ને એમાં ચણા ના લોટમાં મલાઈ નાખીએે ને તો એકદમ સોફ્ટ બને. ચણા ના લોટમાં. હલો, હલો હલો. હલો. હા.
હમ હમ બાજુમાં ચટણી બનાવાની. હા અવાજ
ગ્રીન ચટણી હોય. ખ ખટી ચટણી હોય, લસણની ચટણી હોય, બધી ચટણી જોઈએ.
બધી ચટણી જોઈએ, બાજુમાં પાઉ પણ હશે નઈ? વડાપઉ બનાવે ખાલી પાઉ જ ખાય.
બે જોઈએ વડાપાંવ.
હમ હમ.
શું કયોસ? બધું કામ થઈ ગયું? જમી લીધું કે હવે?
ના ના હજી મારો દીકરો નથી આવ્યો હવે આવશે ઓફિસેથી. ના ના હવે હવે જમશું હજી તો હજી મારો દીકરો નથી આવ્યો ને. ની રિક્શા વરસાદ ના લીધે ટ્રેનું લેટ હોય ને પછી એટલે થઈ જાય રિક્સા નથી બસ ના મળે હા હા હું કેમ છે? ઘર
અહીંયા ફૂલ વરસાદ છે. ઘરમાં બધા બરોબર.
હમ હમ
અહીંયા લેટ આવશે અહિયાં આજે.
ના અમે તમે પાંચમ કરો કે ના કરો? લાવશે બરોબર છે તો પછી વડા બનાવી ને વડા બનાવી રાખી દયો કે પછી આવે ત્યારે ઉતારું?
ગરમ ગરમ ગરમ જોશે.
હા તો પછી રાતના આવી બનવાનું
હા તો પછી કરવાના પછી વાસણ કરવાના
હા બરોબર છે.
સવારે છોકરાઓ એજ લઇ જશે સ્કૂલ માં.
હા ઈ અય સારું કેવાય પછી લઈ જાય તો. હમ જોવે આવી મારો દીકરો પગમાં લાગ્યું છે કઈ.
શું લાગ્યું એને વરી?
ના ના ઓલો મિટ્ટી વાળા પગ ભરાઈ ગયા છે. હમ હમ
ધોવડવો ધોવડાવો એને.
હવે પોતે ધોઈ લેશે નાનો નથી કઈ.
ના તમારા માટે તો નાનો જ છે ને.
હા હા
તમારા માટે નાનો કહેવાય.
નાનો કેવાય હા મારા માટે તો નાનો જ છે ને હવે શું કરે માવ હકુ માવતર એ માવતર કેવાય. બીજું શું. હા હા તો મે વરસાદ પડી ને એટલી એટલી ઘાણ થઈ જાય ને હાલવા જેવું પણ ન હોય કંટાળો આવે મિટ્ટી મિટ્ટી પાણી ચીકર બહું બહુ કંટાળો મક્ખી, મચ્છર
પાણી ભરેલા એક તો રોડ ના કામ ચાલુ છે બધા. ગંદુ ગંદુ પડ્યું છે બધું.
આધું કામ કરે એટલે કંટાળો આવે ખોદેલા
હા કપડા નથી સુકા આજે તો બધું કામ બાકી છે કપડા ઘડી કરવાના અને બધા એમનેમ પડ્યા છે.
તી કેમ આજે રહી ગયા બધા કામ?
આજે તો થોડીક તબિયત બગડી ગઈ હતી.
અરે ભગવાન શું થયુ વળી? હા હા એકલા છો ઘરે? છોકરી નાની હશે ને? હા બરોબર છે હા. હા તો પછી આપને જ કરવું જોઈએ ને બધું પછી. આપડે બીમાર પડીએે તો આખું ઘર બધું કામ રહી જાય કાઈ થાય નહી આપ
હા કાય કઈ ના થાય
પછી એ હોય ખાઈ ને વેલા સુઈ જજો સવારના તો વેલું ઉઠવાનું હશે વરી
સવારે વેલું એજ સાડા પાંચે ઊઠવાનું છોકરાઓ ના ડબ્બા
આટલું વેલુ ઊઠવાનું હું તો પછી સાત વાગે ઉઠું હ મારી વઉ ઉઠે સાડા છ સાત વાગે ઉઠે નવ વાગે મારો છોકરો ને પોત્ર બે જણા ઓફિસે જાય ને આ હાઈસ્કૂલે જાય મારી આખ ખુલે તો સાત વાગે ઉઠી જાવ થોડો વગાર સગાર કરું
હમ્મ
સુતી પડી હોવ જોવું બેઠી કરે બેઠી કામ
હા આખું બંધ કરીને સુઈ જવાનું
તો શું કે હેને હમ્મ હમ્મ બીજ શું કે છોકરા સુઈ ગયા બધાય બે હવે જોઈશ હવે વિચાર
ત્યારે શું છે
અરે ત્યાં સુધી જાગશે બેટા
હા અગિયાર વાગે આવે તો અગિયાર વાગે જમશે બાર વાગે આવે તો બાર વાગે જમશે
ઓ હો લીધું ઓ હો
હ હ હા બરોબર છે
હમ્મ
ત્રણ મિનિટ હજુ છે શું કરે પાણી બરોબર છે લેગ્યુલર
પાણી તો હમણાં હાલો ગટરનું પાણી ન ભેગું થાય છે હમણાં તો હાલો હાલો હાલો
આવી
આવાજ નેટવર્ક નથી આજે હાલો આવે છે બોલો
હલો હા કો હા
હા આરો માંથી કરીએ હમણાં પાણી બહુ ગંદુ આવે છે
હા આમાં ત્યાં પડ્યું છે પાણી એક તો મ્યુનિસિપાલટી નું ઓછુ આવે છે પછી ટેન્કર મંગાવીએ પછી ગરમ પાણી કરી ઠંડો થાય એટલે પછી પીએ તો પોતરાને ન ભાવે પાણી
શું કરીએ હવે ન પીએ તો પછી શું કરી આવી હાલે ભગવાન ભગવાન છે હ શું કરે પછી એટલે ધ્યાન રાખવાનું હવે જે થાવાનું હશે એ થાસે બીજું શું છે? હમ્મ હવે તો બધાય મોટા દિવસ હા એજ ને હવે તો બધા તે તહેવારો આવે છે. એટલે બીજા લેડીસો આપી તો બીજી જોઈશું ઘરમાં બધો નાસ્તા પાણી બનાવાર કરવાના ન
હા બસ હવે ઠંડો ને ઠંડો ગરમ બનાવવાની ઠંડો ને બધું ઈ જ ચાલશે પાંચમ છઠ ઠ ને બધું.
આખો દિવસ દુઃખી થઈએ શું કરે? હા હા ઇજ છેને હા હા
આખો
તમાર મિસ્ટર ખાઈ લે પછી ઠંડુ.
ના ઈ ના ખાય ઈ બારે હોટલ.
અહી સારું કેવા માણસને ના આજ કાલે કોઈ કર તા પણ નથી આપ્યો વરી એમ થાય કે જુના જમાના ના છીએ તો એ થોડોક કરીએ તો એમ સાહેબ ભગવાનને સારું છે.
બાકી હવે એનાથી છોકરાઓ નથી ખાતા ઠંડુ.
હા પણ આપે છોકરા માટે કરું જોઈએ શીતલામાનો ને દાદા બાપા નોને હોય તો એ
હા એ બધું કરવું જોઈએ પણ હમણાં છોકરાઓ ને ગરમ ગરમ
હા એ હાલે.
ગરમ ગરમ કઈક બનાવી હા એની મમ્મી ખાય બે ટાઈમ. બાકી છોકરાઓ ન ખાય.
ના ના ભગવાનમાં પાછું કોઈ કરતા
ઓય ના નથી હવે રવિવારે બનાવાનું હશે ને
બનાવાનું હશે હા હા હા વાત છે છોકરાઓને સેવ કુડીને પાણી પુડી બનાવી દે છોકરાને જ મજા જાય આવા ખાવામાં.
છોકરાઓને મજા મ જા આવી જાય. છોકરાઓને મજા આવી જાય આ લોકો કે છે ઠંડુ જ ખાવું મજા આવે.
ન કરી ને રુદ્ર. હલો કા કાલે મળીએ હલો અવે. હલો હલો
હલો